હલો.
શું કરો તમે
હેલો.
હલો. હા મેસ કયો તમે શું કરતા છો
કઈ નહી દલ જતા
ઓ અચ્છા તમે રિસ જોતા હતા હું પણ એમ જ બેસી રહેલી હતી અને વરસાદ પડતો તો બસ એ જ વરસાદ જોયા કરું જમી લીધું તમે
ના જમવાનું તો બાકી છે તમારું થઈ ગયું
હા હ અરો જમા એઈ ગું અમે છે જલ્દી જમી દનેઈ આઠ વાગ્યા સુધી અમાર જમાય
હમ એવું છે ને અમારું તો એમ ચારે મોડું એ એ તો મોડ પર ડિપેન્ડ કરે છે હા મોસમ જે સારું છે ને વરસાદ
હા એતો જ છે મોસમ બ હશેને વરસાદ તો બહુ જ પડતો છે ન વરસાદમાં વડાકો એ બધું ખાવાની બહુ ઈચ્છા થાય ને
હા હા ભાજી એ બધી ખાવાની ચા બધી પીવાની તો મજા જ આવી જશે
હા એજ ભજયા પછી વડાપઉ મેગી ચાય પરાઠા ગરમ ગરમ જે પણ આપે તે એમ ખાવાનું મન થઈ જાય
એ તો બરાબર બરાબર કીધ ઠીક ઠીક ગયા હતો તમારે કેવ હતો
માર બી એમ સારું હતું અને જ રાક થાક લાગીને તેવું હતું કેમ કે બીપીટી બનાવવાનું હતું ને આજે અમને કોલેજમાં તે જ જરા વિચારતી હતી હું બનાવ છું નની બનાવ
કોમ્પ્યુટર ક્લાસમાં પીપીટી
હા કોમ્પ્યુટર ક્લાસમાં અમારા પીપી આ ચાલુ થયું હતું અમે પણ ત્યાં જ કોમ્પ્યુટર ક્ ત કોમ્પ્યુટર કર્યું હતું ને અમાર ત્યા
હા હા ત્યાં જ કરી સારું કરાવે છે પીપીટી બી અમે બનાવ્યા હતા તાજમહેલ અનોખા વિ અનોખા દુનિયાની વ તું હતું એટલે મેં બનાઈ હતી તાજમહેલ એ બધું ચીનના દિવાળો એ બધા
હ હા મેં તો છે જગન્નાથ યાત્રા વિશે બને પીપીટી પણ અમર ના જેટલા બી લોકો છે ને એ બધા ન એમ શું. અ જનરલ નોલેજ કે અ કોઈ પેલું શું કેવાય સાયન્સ ના રિલેટેડ પીપીટી અને મારી એદમ જ અલગ હતી બનાવું
સાયબર કેફ પર બનાવો પીપીટી સારું છે સાયબર કેફ ક્રાઈમ
હા પણ એ તો કોઈ બનાવતું છે સાયબર હા હા એ તો બનાવતું છે કોઈ અમારામાં.
એવું છે.
એટલે હા એટલે મેં શું કર કે અ છોકરા અને છોક છોકરી બંને સરખા હોય ને એ બંનેનું મહત્વ સેમ છે એના ઉપર બનાવવાની છ પીપીટી પછી એમ તો જગન્નાથ યાત્રા વિશે પણ સારું હતું એમ સારું બધું લખ્યું હતું એમાં પણ બધાથી જેમ અલગ પડી જતી નહી એટલે
એવું છે.
હા. તમને જે પીપીટી બનાવ્યું છે તે પેલો વિડીયો ઉતારીને પછી મોકલા તમે હતું એમ તો મને એવું લાગે કે એ બહુ જ સરસ મેં બનાવ્યું હતું.
તો સારું છે ને પો હા તો કઈ વાંધો નહી જરૂરી નથીને કે બીજ બીજા લોકો જેવું બનાવે આપણેે એવું બનાવે આપણે જરાક જુદું બનાવે એજ બરાબર હોય. મેમ કઈ નઈ કેશે મેમ તો સારું કેશે કે હા કઈ નવું વિચારીશું કે નવું છે. સંસ્કૃતિ આપ આપણી ઈન્ડિયા ની જે બી છે સંસ્કૃતિ એ બધું જાળવી રાખ બી જરૂરી છે ને પણ.
હા નહી પણ છે પેલા તો હું છે ને પોતાના કલ્ચર આપણું એમ પેલું કલ્ચર છે ને તેના ઉપર પીપીટી બનાવું હા એટલે ઉત્તર પ્રદેશ કલ્ચર છે.
ની ચાલશે.
પણ મારી ફ્રેન્ડે કીધું હતું કે એ થોડુંક અલગ થઇ જશે તો રેવા દે. તો પછી મે જગન્નાથ યાત્રા વિશે બનાવ્યું છે હવે પણ બધા જ કરતા એમ લાગતું છે બહુ જ અલગ પડી જશે મારું
ના ના ના ના બીજા બીજા ને જોઈને ચેક ના કરાય આપણેે ખબર ને આપણે બરાબર બનેલ સારું છે આપણને ગમે સમજ બીજાને શું આપડણે જેવી રીતે ગમે આપણે એને પ્રેઝન્ટેશન બીજાને બતાવાનું છે ને એને સમ ગાઈડ કરવાની છે કેવી રીતે કરશો પછી વાતમાં કોઈ બીજું બનાવી લેશે જો તમને નથી આવડતું પછી એને તમે કેવી રીતે સમજાવો લખેલું છે, શું કરવાનું છે. તમને બીજું મહેનત કરવાની જરૂરત નથી ને બનાવી દીધું છે. કેવી રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે કેવી રીતે સમજાવવાનું છે બસ એ માઇન્ડમાં બનેલું છે. બીજું પૂરું વાતા.
હા હા મે મે પણ એજ વિચારતી
ના ના આપડે જેવી રીતે ફાવતું ને એવી રીતે એને ગાઈડ કરવાનું નહી કે આપણને બે બાજુ આપણને આવડતું હોય ને આપ મનગમતી વસ્તુ આપડે બહું એટલે એ એના વિશે નિબંધ ખલી ને તો બહુ વધારે થાય આપને ખબર ના હો ને એક કે બે એ બી ગોખી ને વાંચી ને ખબર હોય કે હા આવું થાય છે એટલે આપડે ગમતી વસ્તુ બનાવવાનું આપણે ગ એ તો
એ તો તમે બરોબર જ કીધું અને મેં શું ક્યું આ જયારે તમારું કોમ્પ્યુટર ક્લાસ માંમે મે જ્યાં કરું મેં ત્યાં કરતા ત્યાં જ તમે કરતા હતા તો ત્યાં પાવર પોઈન્ટ પણ પછી એટલે પૂરું થઇ જતું ને
હા પાવર પોઈન્ટ પછી પૂરો થઈ જાય તો પછી મેં એમ છે ને તમે એમસી પછી તમને કેસે કે તમારું બધું પૂરું થઈ ગયું છે પેલા થી લઈને એન્ડિંગ સુધી જે બી તમને કરેલું હશે ને જે એ બધું તમને સમજાવશે એક દિવસ એક દિવસ સમજાવ એામ કરી પછી તમારો એક્ઝામ લેવાશે
અચ્છા હા એટલે હવે તમારું પુરુ જ થઇ જવાનું છે ને?
હા પૂરું થઈ જ પીપીટી પૂરું એટલે પૂરું થઈ જાય છે પણ પીપીટીને સમજાવવામાં બ વાર લાગે છે, ત્રણ ચાર દિવસ તે આરામથી લાગી જાય છે કે જેટલા સ્ટુડન્ટ હોય ને
હા
તો એક ક જનો ઉભા થાય ને જે પોતાને પીપીટી બનાવેલા હોય એ પ્રેઝન્ટેશન બધું કરવાનું એ લોકોને સમજાવવાનું કે મેં કઈ વિષે બનાવેલું છે. કર
ગાઈડ કરવાને હા એટલે મેં કીધું જે તમને ગમ તો ને એ જ તમે બનાવજો બીજાની વાતો બનાવીવા તમને ખબર ના પડે તો તમે બીજાને શું સમજાવો શછો
હા ની એ પણ તમારી વાત એમ બરોબર છે, મેં તો પછી પેલું સેવા દેવા છે, બનાવી બ
હા જો મારી જો મારી ફ્રેન્ડ લકરી કેપેસિટી મારી કેપટી મને ખબર ને મેં કેવી રીતે કરું મને ખબર મે ત્યાં ઊભી થઈ ને મે બ બોલી શક કે ન કેટલું બોલી શકે મને ખબર છે. મારેમાં ગભરાટશે છે, કે નહી એટલે મેંને જેવું લાગ્યું ને કે હા મે એટલું એટલું વર્ડ બોલી શકે એટલું સમજાવીકે બસ એટલું લખેલા એ લોકો બહુ બધ લખેલા પણ એ લોકો જેટલ ઈચ્છા એટલો બોલા બીજે ન બોલા એના કરતાઈ ઓછું જ લખો ને મેં બોલીને સમજાઇ દેમ એવું મારો હતૂ
હા નહી તમારો વિચાર એમ બરોબર છે જેટલો હ આપણને સમજ પણ તે એટલો લખો અને એટલલો જ બોલો
કેમ કે જો બીજાને બતાવવાનું હોય ને ચેક થઈ જાય તો એ વાત તો જુદી છે, પણ એને સમજાવાનું હોય તો પણ ડિફિકલ્ટ થઈ જાય છે, કેવી રીતે સમજાવશે આપણેે તો ગૂગલ પર સર્ચ મારીને બી લખી એને ગાઈડ કરવાની વખતે બધું પ્રોબ્લેમ નહી થઈ જાય બધાને સામે બોલવાની હોય ને ત્યારે
હા નહી એ પણ છે.
હમ કોઈ દિવસ બોલેને નથી ને એટલે આપણને બધું થઈ જશે પ્રોબ્લેમ
હા એ મને પણ એ જતું મેં પણ એઈ જોય જે મને ખબર છે એના વિશે જ રાખું એમ બીજા જોઈને કે બીજા જે કે તે કરવાના ચક્કરમાં આપલું ખરાબ નહીં થઈ જાય એ કરતા જે આવડતો છે, તે જ કરો
હ હા એટલે હમણાં તો અમાર કાલે તો પીપીટી પાવર પોઈન્ટ થોડો ચાલુ કર્યું મેમે
ક્લાસ કરીને એ
હા એ તો છે કોમ્પ્યુટર ક્લાસ વિષય હા હા એ તો મેં બનાવ્યું કોમ્પ્યુટર ક્લાસ પર પી પી ટી એ મારું એમ સારું હતું બાકી બંને હમણાં એમ બનાવતી છુ પણ મજા આવતી છે આમાં પી પી ટી બનાવવામાં
પંદર માર્સને પૂછાય છે, દસ કે પંદર માર્સ ની એટલે આપણ પાસ